હેલો.
જય શ્રી કૃષ્ણ કેમ છો.
જય શ્રી કૃષ્ણ હું પણ મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું શું કરી રહ્યા છો.
બસ કાંઈ નહીં તમે શું કરો.
હું પણ બસ આ જમવાની થોડી તૈયારી કરતી હતી. આજે હું તમારાથી બહુ વિશેષ વા અમ્મ બાબતે વાત કરવા માંગુ છું આજે હું તમારાથી પુસ્તકો એટલે કિતાબો વિશે વાત કરવા માંગુ છું કે કિતાબો કેટલી અમ કિતાબોથી આપણે કેટલું બધું શીખીએ છીએ કિતાબો માણસોનું કેટલું. સારો મિત્ર છે એના વિશે વાત કરવા માંગુ છું.
બિલકુલ સાચું કયું તમે કિતાબો માનસિક જ્ઞાન આપે છે. વિચારવાન બનાવે છે અને જીવનમાં સાચી દિશા બનાવે છે. નાના હતા ત્યારે મારા ઘરે નાના નાની વાર્તાની કિતાબ આવતી એ વાસ તા વાચતા વાંચતા વાંચવાનો શોખ લ લાગી ગયો.
હું લાગ્યો છે તમારું મને પણ આ અમ્મ અમારા ઘરમાં છે દાદા દાદી રોજ ધાર્મિક પુસ્તકો અને પ્રેરણાદાયક કિતાબો છે એ વાંચતા હતા એમને જોઈને અમને પણ એમાં રુચિ આવતી અને અમે પણ એમાં શું છે.
એકદમ સાચું કીધું તમે આજકાલ તો મોબાઈલ અને સોશિયલ મીડિયા. કારણે ઘણા લોકો કિતાબથી દૂર થઈ ગયા છે.
સાચું કહો છો તમે વધારે પડતા લોકો હ મોબાઈલ. એટલે પુસ્તકોનું જે સ્થાન છે એ મોબાઈલે લઈ લીધું છે પણ પણ હું કે જો પુસ્તકો છે અમૂલ્ય છે. અ કિતાબો છે એનુંય. એની એમાં જેટલી આપણને ગેરાઈ થી જાણકારી મળે. છે. એટલે મોબાઈલમાં હવે મળે તો છે તો પણ અ કિતાબોનું મહત્વ વધારે છે.
એકદમ સાચું કીયુ તમે. એક સારી કિતાબ વાંચીએ તો એક વર્ષ સુધી યાદ રહે. એના વિચાર જીવન પર સાથે રહે તમને કેવા પ્રકારની કિતાબો ગમે છે.
મને છેને અ જીવન ચરિત્રો ઉપર પછી ઇતિહાસ. ઇતિહાસની જેમાં જાણકારી મળે એવી કિતાબો મને બહુ જ ગમે છે. વિજ્ઞાન અને જે પ્રેરણાદાયકો કિતાબો હોય છે એ પણ મને બહુ જ ગમે છે. સફળ લોકોના સંઘર્ષની અ જે કહાનીઓ વાંચીએ છીએ એનાથી પણ આપણને હિંમત મલે છે. અને જીવન વિશે જાણવાની અ એક નવીન કલા મલે છે તો એ વાંચવ એ વાંચવું પણ મને બહ ગમે છે.
બિલકુલ. મને પણ એવી કિતાબ ખૂબ ગમે ખાસ કરીએ એ કિતાબ જે જીવનમાં. સકારાત્મક વિચાર લાવે છે. કતાબ કતાબો આપણે ધીરેજ, મહેનત. સહેમતી ક કિંમત અને અનુશાસન શીખવાડે છે. .
બિલકુલ. તમને યાદ છે કે તમે પહેલી મોટી કિતાબ કઈ વાંચી હતી.
હા શાલાના સમયે. એક પ્રેરણાદાયક જીવન ચરિત્ર વાંચ્યું હતું. એ જીવનમાં મને ખૂબ પ્રેરણા આપી હતી. એવી કિતાબે માસ માસ માનસની સોચ બદલી નાખે છે.
બિલકુલ. મારા મતે દરરોજ ઓછામાં ઓછો એક અડધો કલાક તો આપડે. કિતાબો કે કોઈ પુસ્તકો વાંચવાનો સમય જરૂરથી કાઢવો જોઈએ.
એકદમ સાચું કયું તમે તો પણ દસ પંદર મિનિટ જરૂર. કાઢવા જોય થોડું વાંસનો તો વર્ષમાં ઘણી કિતાબે પૂરી થઈ જશે.
બિલકુલ અ આજના જમાનામાં. વાતો સાંભળીએ પછી મન તો કરે છે પણ તો પણ. અ કિ કિતાબ વાંચવાનો ઉત્સવ આમ રહેતો નથી. એજ મારી ઈચ્છા હતી કે જ્ઞાન જેટલું વધારે મળે જીવન એટલું સુંદર બને છે.
એકદમ સાચું કિયું આજ વિષય પર હ આજ. વિષય પર હજી ઘણી વાત બાકી છે. આગલી મુલાકાત લાઈબ્રેરી ડિજિટલ કિતાબ અને વિદ્યાર્થી માટે કિતાબોનું મહત્વ પણ ચર્ચા કરીએ.
હ જરૂર જોઈએ ને. કે ઘણા મહાન લોકો પોતાની અ. સફળતા પાછળ કિતાબોનું મુખ્ય કારણ બતાવે છે.
એકદમ સાચું કીધું મે. અને અ બિલકુલ ઘણા મહાન લોકોને પોતાની સફલતા પાચન કિતાબોને મુખ્ય કારણ બતાવ્યું છે.
બિલકુલ. તમારા મતે વિદ્યાર્થીઓ માટે કિતાબ શા માટે જરૂરી છે.
વિદ્યાર્થી માટે કિતાબ જ્ઞાન જ્ઞાનોનો ખજાનો છે. પત પરીક્ષા પાસ કરવા માટે નથી. પણ જીવન સમજવા માટે પણ કિતાબ જરૂરી છે.
હા વિદ્યાયર્થી નિયમિત વાંચે. અને હા એની જે ભાષા છે એની યાદ શક્તિ અને વિચાર શક્તિની ક્ષમતા વધે છે. એટલે વાંચવાથી વિદ્યાર્થીનો શબ્દ ભંડાર વધે છે. પછી બોલવાનું અને લખ લખવામાં પણ આત્મવિશ્વાસ આવે છે એટલે પુસ્તક વાંચવાની ટેવ એ બહુ સારી ટેવ છે.
એકદમ સાચું કિધુ મે. આજકાલ ઇન્ટરનેટ પર બધી માહિતી મળી જાય છે. પછી કિતાબ શા માટે વાંચીએ ઇન્ટરનેટ જાણકારી આપે છે. પણ કિતાબ સમજ આપે છે કિતાબમાં વિષય વિસ્તારથી સમજાવેલો હોય છે.
બોલો. મોબાઈલ તો દર થોડાક સમયે નોટિફિકેશન આવે. અને ધ્યાન ભંગ થઈ.
હમ્મ. હા હું અઠવાડિયામાં એક વાર જરૂર જઉં છું. ત્યાં શાંત વાતાવરણ હોય છે અને નવી નવી કિતાબો જોવા મળે છે.
મને પણ લાઈબ્રેરી જઈને વાંચવાનું ખૂબ ગમે છે ત્યાં બેઠા પછી આપણે સામ સમય નો ખ્યાલ જ નથી રહેતો. એજ તો કિતાબો ની ખાસિયત છે કે સારી કિતાબો વાંચીએ તો સમય કેમ પસાર થઈ જાય એ ખબર જ નથી પડતી.
એકદમ સાચું કિધુ તમે કિતાબ ખરીદવું પસંદ કરો છો? કે ઉધાર લેવું.
હા મને તો ખુબ ગ ગમે છે કિતાબો ખરીદવાનું હું ક્યાં પણ જાઉં લાઈબ્રેરી જઉં ને તો લાઈબ્રેરીમાંથી પણ નવી કી કિતાબો વાંચવા માટે લઈ આવું છું. અને મને તો મારી ઘરે પણ મારી લાઈબ્રેરી નાની બનાવી રાખે છે ત્યાં પણ કેટલી બધી કિતાબોનું કલેક્શન મળી રહે છે.
એકદમ સાચું કયું ઘરમાં કિતાબો હોય તો બાળકોમાં પણ વા વાંચવાનો રસ જાગે છે.
આપણે બાળકો છે એમને પણ એના બાળપણથી જ કિતાબો વાંચવા માટે આપણે એમનામાં ટેવ વિકસાવીએ તો એ આગળ જઈને હમ્મ એમના માટે બહુ સારો અ જ્ઞાન મેળવી શકે છે જો આપણે કિતાબો થી દોસ્તી કરીએ. તો કહી શકાય છે કે કોઈ માણસ છે એ એક વખત આપણને ધોકો આપી શકે છે. પણ કિતાબો કોઈ દિવસ આપણને ધોકો આપતી નથી એ આપણે સતત આપણા જ્ઞાનમાં વધારો જ કરે છે તો આપણા જ્ઞાનમાં વધારો કરવા માટે પુસ્તકોનું બહ વા એક વિશેષ રોલ છે અને જેનાથી અ આપણે અ અ કહી શકીએ છીએ કે પ્રગતિ અને તને આગળ વધારવા જ્ઞાન વધારવા કેટલી બધી જાણકારીઓ પ્રાપ્ત કરાવવા આ પુસ્તકો બહુ સારો રોલ હ ભજવે છે.
એકદમ સાચું ક તમે. વિદ્યાર્થી માટે કિતાબ જ્ઞાન નો ખજાનો છે ફલ પરીક્ષા પાસ કરવા માટે નથી. પણ જીવન સમજવા માટે કિતાબ નુ જરૂરી છે.
બિલકુલ સાચું કહ્યું તમે હમ વિદ્યાર્થી જ્યારે સમજીને પુસ્તકો વાંચીને એને પોતાના જીવનમાં એપ્લાય કરે તો એ કેટલી બધી સફળતા પ્રાપ્ત કરી શકે છે. કેટલી બધી ધાર્મિક પુસ્તકો છે ભાગવદ ગીતા પછી અ શિવ કેટલી બધી મહા શિવપુરાણ અ મહાભારત અને કેટલા બધા એવા સારા ગ્રંથો છે જેનું વાચન કરીને આપણે આપણો જ્ઞાનનો વધારો કરી શકીએ છે અને ગીતાના જે ગી તામાં જે જ્ઞાન આપેલું છે એ તો સાંભળીને અને એને અ સાંભળીને આપણા વિચારોના વમ વિચમાં પરિવર્તન પણ થાય છે અને આપણા જીવનમાં નવીન ઉમીદ પણ જાગે છે એને કેટલો બધો જ્ઞાનનો વધારો થાય છે. એટલે આપણે સતત સમય જ્યારે પણ મલે ત્યારે આપણે નવીન નવીન પુસ્તકો વાંચવી જોઈએ એ વાંચવાથી ધ્યાનમાં વધારો થાય છે. આપણે કેટલી નવીન એવી વસ્તુઓ શીખીએ છીએ જેની આપણને માહિતી પણ નથી હોતી.
એકદમ સાચું કયું તમે. કિતાબો વાંચવાથી એની ભાષા યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા વધે છે અને વાંચવાની શબ્દ ભંડાર વધે છે. પછી બોલવામાં અને લિખવામાં આત્મવિશ્વાસ વધ વધે છે.
બિલકુલ સાચું કહો છો તમે આપણું એ છેના લિસનિંગ રાઇ ર રીડીગ રાઈટિંગ એ બધું વધારવા માટે ભણવામાં એકદમ અ ભાષાકીય જ્ઞાન વધારવા માટે પુસ્તકોનું વાંચન કરવું એ બહુ જ લાભપ્રદ સિદ્ધ થાય છે એટલે આપણે જરૂરથી સમય કાઢીને સારી સારી પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. તાઓ કિસ્સાઓ વાળી પુસ્તકો આવે છે એ અને એ નહી બીજું કઈ નહી તો અ ઓછામાં ઓછું આપણે જે સમાચાર પત્ર આવે છે એને તો અ દિવસભરમાં અડધો કલાક વાંચવો જ જોઈએ એનાથી આપણો શબ્દ ભંડાર જ્ઞાન નું ભંડાર અને દેશ વિદેશની માહિતી એ બધામાં વધારો થાય છે એટલા માટે આપણે પુ સ્તક નું વાંચન કરવું એ બાળપણથી જ બાળકોને શીખવવું જોઈએ.
ઠીક હે બિલકુલ બિલકુલ.
હાલો તો પછી મળીએ. આ વિષય પર બાબત આ બાબતે વાત કરીને બહુ સારું લાગ્યું. ફરી મલીએ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.